હા કઈ નઈ જો માતાજી આલીને જાય છે એ દર્શન કરીને હવે જાય સે ઘરે.
ઠીક. અમે બહાર અછી હો.
એ ક્યાં જાવ છો?
અમે હવ આ જઈશ બાર માર્કેટમાં આટો મારવા મેલડીમા ના દર્શ શન કરશું ન
હા, અમે તો આજ અ થેટ આપણે પાલીતાણા પાાય રાથળી શે ને
હા હા.
ન્યાં ઠેટ અંદર જંગલમાં બેઠા છે ન્યાં અમે દર્શન કરીને હાલીને બધા એ ભાઈન ભાભીન બધા જાઈશ મારા મમ્મી ને બધા દર્શન કરીને બસ હવે પા
ઠીક તે અત્યારે તો તડ કોઈ ઓછો હોય ને એટલે મ જા આવે.
હા તો જ મજા આવે એકલા ન મજા આવે. નઈ નઈ આવે આવ્યા ત્યારે થોડોક તડકો લાગ્યો અત્યારે પાછો થોડોક અ ઓછો થઈ ગયો શે. એટલે અત્યારે હવે એ હાલીને મજા ના જાય છે ઠંડો પવન છેને થોડોક તડકો શે.
હા.
હે હે. પછી હરણિયા છે, મોર તે.
હા.
પછી હા કુઓ છે પછી પાણી શી સુું સ પાણી પી દું ઠંડુ હાથ પગ ધોયા. ભાઈ શો કરા નાયા. ને હવે હાલીન ધીરે ધીરે હવે જાય શે મજા આવે શે પણ. હરણ બધા છોકરા રોજડા ને બધા જો સાતા જાય છે સાતા જાય
પણ એમ આમ થાય હવે નમ તો તડકોશે ને એટલે હાલવાની મજા આવે
હા હવે મજા આવે ગાડી તો સે પણ આમ ઠેઠ આગળ ઉભી અંદર ગાડી ન હાલે તે હાલીને આવવું પડે હા હા ડુંગર વિસ્તાર ફરતા ડુંગર છે ને જંગલમાં બેઠ હશે માતાજી જો સ હલીને હવે વિચાર કરવી સઈ હવે આમ અહીયા લગી આવી ગયા છે તો રિકષા છે ગાડી ફોર વ્હીલ છે બ્ર શો કરાશે ારે હવે બગદાણા જવું જવું કરવી છે બાપ નું અંજળ હશે તો જઈશું ને આ પરસાદી લઈને આવશું
ઠીકે
એમ હા રામનવમી છે એટલે જ તે ને રામનવમી છે એટલે જ્યા કેવાય આમ અત્યારે પાસા વળી છે દ પંદર મિનિટ થાય દોઢ કિલોમીટર થાય માતાજીું મંદિર હવે પાસા વળી અડધપોી ગ હવે ગાડીએ જાય પછી હ બગદાણા જઈશું પછી ત્યાથી પરસાદી લઈને ઘરે પછી એમાં પછી એમાં એમ થાય પછી આવી એટલે પરસાદી લઈને આવીએ એટલે વાંધો ન આવે નને એમ
આમ થ ને બાપા ની પરસાદી તો બધા લે
હા, પછી વરસાદી વગર ન આવી આપડે. પ્રસાદી લઈને આવ્યો હો. આપડે કાઈ નઈ. બાપા પારે જાય. એટલે લઈને જ જવાનું પ્રસાદી, એવો આપડે કઈ એવું નઈ, નહી લેવાનું. ઘરે જઈ ને હોટલમાં ને આપડે પર. સાદી મળે એટલે ખાઈ જ લેવાની.
હા, એ વાત હશે.
હા, પ્રસાદી લઈ જ લેવાની. હા, ઠીક હા બધા હારીસ તો જ મજા આવે ને.
કાલુ ને એવું લઈ આવી. હા, ના અત્યારે તડકો ન હોય ને. તે હા.
પણ વાગ્યા હશે છ સાડા પાંચ- છ. સાડા પાંચ- છ વાગે એટલે તડકો. તો હોય, પણ થોડો ઠંડો પવન હોય ને એટલે ઓછો થઈ જાય. તડકો.
હા.
થાકી જાય, હલીને હાફ ચડી જાય, તો અહી ગયા, તો રામેશ્વર જાત્રા કરી. વાહ. તે. પ્રરમ દિવસ આવ્યા પછી અમાર માત માતાજી ચોવીસ કલાક નું માંડવો હતો. તો પછી અમારે, અમે તો નાથ થી ગયા પણ, મારે હાહું ની ગયા તા. પછી એ હજી કાલે આઇવા કે અમારે નત આવું, તમે જઈ આવો.
ઠીક, પણ થાકી ગયાને પછી એટલા તો કપડા, ને લથા કેટલું થાય?
બા, તમે તો વો બધા જાય છે, તો જય આવી બધા જાય તોજ, બસ મજા આવે ને પછી એકલા તો ક્યાંય જવાનું મન ન થાય.
તે હારું, અમારે જ જો વિચાર. કદ વિશય અવે ઓગણત્રીસ તારીખે માર બર્થડે છે ને, તે વિચાર કરવી સોનગઢ બાપુ આવવાના છે. તે દર્શન કરવા જો જવુ હોય તો જવાનું. એ વિચાર કરવીસે. હા એમ.
તો બાપુભુ કુમભુ તો છે કવી.
હા ઈ તો એને મરજી હોય તો જ જાય.
એમ તો હુકુંમ હોય તો જ જ એ.
નામ નામ દિવસ. નવ કઈ કામ થતું નથી. થોડા ગોદડા કરવાનો વિચાર છે લાંબો દિવસ થાય ને.
હા હા હા. હા ક અત્યારે તો હજી તો. હજી તો આખો સૈતર વૈશાખ બે મહિના પડ્યા છે આપડે કામ કરવા.
હમણાં નથી કરવા ગોધડા કરી નાખી એટલે હારું પડે એમાં એવું થાય હામટા રયા ને.
ખાવાનું થાય. એ મનાવે. એટલે ક્યાંક ને ક્યાંક જાય કે દર્શન કરવા જાયને બગદાણા જાય. બગાણા તો અમારા હાલતા રૂટ હોય. હવે એટલે એમ કે બગદાણા જ ઓરું હા ઈ તો બહોર પછી નીકળવી. બે ત્રણ સારવી. તોય આંજે પરા દી ભાઈ આગી. એમ ઓરુ
હા પણ ક્યાં આટલું બધું આઘુ સે. હા.
અત્યારે તો હવે માતારી નીકરા આ રાયડી ને હવે એમ વિચારશે. અમે તો પછી વળતા આઠ હંસા બેના ઘરે હવે જોય સી હવે. એઈ તો પણ ત્યાં ખેતર નઈ ગયા હોય?
એ છ વાગે. છે દાડી એ જાય પણ છ સાડા છ નો વઈ આવે.
હા, બસ અત્યારે હવે ન્યાક પાદર પોખસું. જ્યાં પાદર બસ્ટેન્ડને પોખસું ત્યાં તો આવી ગયા હશે.
હા. ઉનાળા દિવસે જે લાંબો થઈ ગયો.
હા હા દિવસ લાંબો થઈ ગયો, પણ એમાં એમ છે. ત્યારે બધાય સાઈ. પછી ઠાક્યા પાક્યા હોય એમ કે ખેતરથી આવ્યા હોય.
હા એ વાત હાચી. આપડે ત્યાં જઈએને ચા પા
હા, એ મજા આવ બરોબર અમારે જો જ્યાં બહાર નીકળશું અ ડુંગરુ માંથી ત્યાં જાશું ત એને આવવાનું ટાઈમ ત્યારે જી નાએ ધોઈ ખેતર ખેતર મા ક્યાં હોય એેમ.
એ વાત હાચી એને એના છોકરાને બાપ બો નાનો છે કિસન ને.
હે?
કિશનને બાબુ નાનો થીઓ ન.
હા હા.
હ.
બાબો નાનો થયો હા.
એ આ. તે હું કહો છું કિશન ને બાબુ નાનો થિયો અમારે જાવું જાવું કરવી સે હો.
હા, બાબો ના નાનો થિયો મોટો થઈ ગયો ઘણોય અમે કેટલાય. ટાઈમથી નથ ગિયા.
અમે વિચાર કરવી સ કઈ દી ઝબલું લઈને જાવુંસ.
માતાજીને દર્શન કરવા આવ્યા સ પણયા તો રસ્તામાં આવે છે, પણ હવે તો બધા પાડે તો શું, ને ફોન કર્યો તો પણ ડી
ઠી, વેકેશનમાં જવાય તો અમારે એવાય, એમ નહ વેકેશનમાં જવાય તો અમારે અવાય.
હા એમ, અ ના સ ગવાવેત્યારે બગદાણ જ્યાઝાહું. તો વાળું પાણી કર્યા વગર તો વાનું નો દે. એમ, પછી એમ કે સાપ. પાણી કરેને કલા બેવીને. પછી રાંધવાન ટાઈમ થાય.
હા.
તોય કે સીધા કે બગદાણા વૈ આ જાય. એમ.
હા, તો અમે એજ વિચાર કરીશ ત કે મમરીને એવું બધું પાડે. મમરી ને એવું બધું પાડી લઈ ને.
મારે મમરી બાકી છે, હવે ચો ખાદળ આવવાના છે. પણ હવે હમણાં, આમ આમ‌ સે‌ ઈ, જો આજ બસ આહીયા આવી આવ્યા માતાજી એ દર્શન કરવા. બપોર પછી, ત્રણ વાગે નીકળ્યા, તો હજી અહી માતાજી એ દર્શન કરવા હવે કે બગદાણા ય જાવુંસ. એમ.
હા પણ એમાં કઈ આલે દર્શન કર પછી થોડાક દિવસે પછી તો, બધા વેકેશન કરવા આવે પછી ક્યાંય અમે ત્યારે કરવા મ્યા બેન બધા આવશે.
હા હ.
બેન આવવાના છે.
મારે આવું તો, મારે સાસુ બાર તે, રામેશ્વર જઈ આવ્યા જાયાત્રા કરીએ આવ્યા ટ્રેનમાં. તો હવે તો હવે ઈ તોય એમ કે મારે નથી જાવું તો તમારે બધે જવાનું રે જાય તોય.
હા પણ જઈ આવવાનું એને એમ થાય ને.
હારે આવે, તો લઈ લેવાના નકર, પછી એમ કેવે માર નતા આવું તો નહી હજી પમદી આવ્યા છે. હા, અગિયાર દિવસે બાર દિવસે આવ્યા ટ્રેન માં અગિયાર બાર દિવસે સાવા ટ્રેનમાં, સફર કરી. હ બધ જાત ત ત કે નહીં મા મા માજીને ને. એને, ઘરના બધાય મારા મામાજીને અ મામીજીને બધા જાતા. તાથી. જઈ આવું મેં ધારું તો જઈ આવો. તો ત્યારે એ પણમ દી આયવા. જી બા તેર જમણે. હ.
ઠીક. અમારે એડમાં અત્યારે. કાલું સસ્તું પડે. અત્યારે સસ્તું આપે બધું તે મેં કીધું અત્યારે અમે હાનના વારે લઈ આવીએ આઠ દિવસનું, પછી ધોઈ ધોઈને બધું ફ્રીજમાં મૂકી દઈ. એવું કરવી. તે પછી મે કલે બકાલું લઈ એવી બટેટા પાંચ કિલો લાવીને ડુંગળી લાવી ને બટેટાને ડુંગળી તો બગડવાની નથી.
હા હા, ના રે ના કઈ નો બગડે, બટેટા ને ડુંગળી કઈ નો બગડે.
હા એમ તોમે કોઈક મહેમાન આવે ને તો આ ફટકે બટેટા સુધારીને એને ખવડાવી તો દેવાય. તે ઉ ત, હારું બાકી કી લભી બીજું.
શ કરીન જાઈ, આપ લાગે છે આલ્વીઝઈને એટલે. આમ આલવી એટલે આમ આપ સડે ને વાત તું કરતા જાય.
હા તો હું બજારમાં જ છું મેં કીધું
હા અમારે બધા હરે છે પવન છે.
હા.